હા.
હાલ.
હલો.
હાલો કેમ છે. શ બધા મજામાં. હું તમને ટેકનોલોજી ના યુગ ના થોડુંક
હા.
કે આજનો-આજનો યુગ ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે. આજના સમયે ટેકનોલોજી સવારે ઉઠીની રાતે સુઈ ત્યાં સુધી દરેક કામમાં ટેકનોલોજી નો ઉપયોગ થાય છે ટેક્નોલોજી જીવનને સરળ અને ઝડપી અને સુવિધા જનક બનાવે છે. સૌ પ્રથમ સંચાર ક્ષેત્રમાં ટેકનોલોજીનો મોટો ફાળો મોબાઈલ ફોન, એ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા આપણા દુન દુનિયાના કોઈ પણ કોને બેઠેલી વ્યકિત સાથે વાત કરી વિ વિડીયો કોલ, મેસેજથી એપ્લિકેશન દ્વારા દૂર-દૂર રહેલા લોકોથી લાગે છે, શિક્ષણ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી ન ઉપયોગ થઈ રહ્યો છે, ઓનલા ઓનલાઈન ક્લાસ, વિદ્યાર્થી ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે. ઇન્ટરનેટ ની સરળતાથી મળી રહે છે, બેન્કિંગ અને વેપારમાં પણ ટેકનોલોજી હા. લોકો ઘરે બેઠા બેઠા ખરીદી કરી શકે છે અને ઘણી બધી એવી ખરીદી પણ કરી શકે છે જેના લીધે ખુબ સારા એવા પ્રમાણમાં તેઓનો અહ ઉપયોગ થાય છે કે તેઓ સારી રીતના યુ પી આઈ પેમન્ટ કરી શકે કોઈ પણ સ્થળે ગયા હોય તો જમીન ઝડપથી બની જાય છે. જેના લીધે પેમેન્ટ કરવામાં ખુબ સરળ, બેંકની લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું નથી. આધુનિક યુગ ટેકનોલોજી માનવ જીવન દરેક ક્રાંતિ સર્જી છે ખેતી વેપારી પરિવહન અને અન્ય સ તે પણ ખુબ વધી છે. ખેતી સાથે કટેકનોલોજી નો ઉપયોગ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશની મોટી વસ્તી ખેતી પર આધારિત છે. પહેલા ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા જેના કારણે કારણે વધુ મહેનત અને ઓછું ઉત્પાદન મળતું હતું, પરંતુ ટેકનોલોજી વિકાસથી ખેતી ક્ષેત્રમાં મોટો પરિવર્તન આવ્યો છે. ટ્રેક્ટર અને આધુનિક મશીનો. પહેલા ખેડૂતો હળ અને બળદ વડે જમીન ખેડતા હતા. આજે ટ્રેક્ટર અને હાર્ડવેર ઠે ઠેર જેવી મશીનોનો ઉપયોગ ખેડૂતોને કામ સરળ અને ઝડપી બનાવે છે. ઓછો સમય વધુ જમીન ખેતી સિંચાઈ કરી શકે છે.
હા સાચી વાત છે. ટેક આજના સમયમાં ટેકનોલોજી આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સવારથી રાત સુધી આપણે ટેકનોલોજીનો, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટ, ઓનલાઈન પેમેન્ટ સોશિયલ મીડિયા, આ બધું જ એક ટેકનોલોજી નો ભાગ બની ગયો છે. ટેકનોલોજી એ માણસ નું જીવન સરળ અને ઝડપી બન અને કમ્ફર્ટેબલ બનાવ્યું છે. આજકાલ એજ્યુકેશન, બિઝનેસ, કોમ્યુનિકન અને એન્ટરટેનમેન્ટ એન્ટરટેઈમેન્ટ દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, પરંતુ ટેકનોલોજીના ઘણા બધા ફાયદા હોય છે, અનેણા બધા નુકસાન પણ છે. તો આજે આપણે ટેકનોલોજીનો મહત્વના ફાયદા તેના નુકાસાન ના વિશે વાત કરીશું. આજના મોડર્ન વર્લ્ડમાં ટેકનોલોજી વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. પેલા લોકો મેસે મોકલવાં માટેે લેટર્સ લખતાં પરંતુ આજે સેકન્ડોમાં જ વિડીયો કોલ થઈ જાય છે. ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન ક્લાસ, અને ડિજીટલ પેમેન્ટ એ જીવન વધું સરળ બનાવી દીધું છે. મારા માટે ટેકનોલોજી માણસ માટે પાવરફુલ ટુલ બની છે. જો તેને યોગ્ય ઉપયોગ કરે તો લાઈફ બેટર બને છે, પરંતુ ઓવર યુઝ કરીએ તો તેને ઘણા બધા નુકસનો પણ છે. તો ચાલો હવે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ટેકનોલોજી આપણા સામાન્ય જીવનને કેવી રીતે ઉપયોગી છે. સૌથી પહેલા ડેલી લાઈફમાં ટેકનોલોજીનો ઉપયોગ વિશે વાત કરીએ તો આજે મોબાઈલ ફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. કોલ્સ, મેસેજ, વિડીયો કોલ્સ દ્રારા ઈન્સ્ટન્ટલી કનેશકશન બને છે. ઇન્ટરનેટ દ્વારા ઈ ઈન્ફોર્મેશન સેકન્ડોમાં મળી જાય છે, ઓનલાઈન બેંકિગ તમે કીધું એ પ્રમાણે ડિજીટલ પેમેન્ટસ દ્વારા ટ્રાન્ઝેક્શન ખૂબ જ સરળ પ્રમાણે સરળતાથી કરી શકાય ઘર બેઠા બેઠા. એટલે બિલ રિચાર્જ સબ વગેરે બધી જ વસ્તુ કરી શકાય છે. આથી ટાઈમ પણ બચત થાય છે. ઘણા બધા એફર્ટને પણ જ
હા તમારી વાત સાચી છે કે મેં કીધું તેમ કે ખેતી ક્ષેત્રે પણ ખુબ સુધારેલ બીજા ખાતરો વૈજ્ઞાનિક નવા પ્રકારના સુધારેલ બીજ તૈયાર કર્યા અને જેના કારણે પાકનું ઉત્પાદન વધ્યું છે રાસાયણિકા દ્વારા પાકને જીવતાનો બચાવ છેકે હવામાન માહિતી મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા ખેડૂતોને વરસાદ તાપમાન અને હવામાનની માહિતી મળે છે અને ખેડૂતો યોગ્ય સમયે તેની ખેતી સરતાથીરે કરી શકે છે જેના લીધે ખુબ સારું એવું ઉત્પાદન બની ગયું છે જેના લીધે અ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી આબા ેે પણ હવે આરોગ્ય ના ક્ષેત્રે પણ નવી મશીન ટેકનોલોજી વિકાસ અર અને સરળ બની રહી અને આજકાલ હોસ્પિટલ આધુનિક સાધનો જે સ સ્કેન એક્સ ર અને આ મશીનો દ્વારા રોગોનું વહેલું નિદાન શક્ય બન્યું છે ડોક્ટરો દર્દીઓનાંદરની સમસ્યાઓ ઝડપથી જાણ જાણ શકે છે. અનેયોગ્ય સારવાર આપી શકે છે રોબોટિક સર્ સર્જરી એવી નવી પદ્ધતિઓને ઓપરેશન વધુ સુરક્ષિત બન્યા છેટેકટેમેડએશન દ્વારા દર્દીઓને ઘરે બેઠા ડોક્ટરની સલાહ મેળવી મેળવી શકે છે કોરોના જેવી મહામારી દરમિયાન ટેકનોલોજીને આરોગ્યને સેવાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો ખેતી ખેતી ક્ષેત્રનો પણ ટેકનોલોજીના ખેડૂતો માટે આશીર્વાદ સમય સાબિત થ છે ટક્ટર હાર્વેસ્ટરર જેવી બધી સુવિધાઓ પણ ઉપયોગ છે ટેકનોલોજી માનને આશીર્વાદ સમાન છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે જો ટેકનોલોજીને આ શરી ઉપયોગ કરશો તો નુકસાન જન બનશે.
ટેકનોલોજી ખુબ જ ઉપયો છે જેમકે ટ્રાન્સપોર્ટ એમાં પણ ટેકનોલોજી ન મોટો બધો ફાળો છે જેમાં ટ્રાસપટ કરતી વખતેણી વખતેશન ખબર હોય તો તેને આપ બડે ટ્રેક કરી તે લોકેશન જાણી શકીીએ તેમાં મોબાઈલ મેપ એપ્લિકેશન દ્વારા તેકેશન ખુબ જ સરતાથી મેળવી શલાઈન બકંગ જેમકે ટ્રેનની બંગ ટ્રેન બુકંગ કર હોય બસ બુંગ કર હોય ફ્લાટ બંગ હોય ખુબ જ સરળ બની ગય તે સ્માર્ટફોનથી આજકાલ તરત જ થઈ જાય છે ટેકનોલોજી કોમુ બનાવી આ દુનિયામાં વધુ કનેશન બની છે કે એ પ્રમાણેજુનેત્રમાં ટેલોજી બ બદલા્યો છે. ઈ લર્નિંગ પ્લાટફોર્મ દ્વારા ઘર બેઠા ભણી શકે જેથી કરીને ઈંધણ ની બ થાય. ટાઈમની બચત થઈ અને ટ્રાવેલિંગ નો સમય બચે જેના કારણે ઘણા બધા ફાયદા. લબ્રેરી દ્વા સરતાથી મળી જાય છે ટેકનોલોજીિ તે દરમિયાન. અ ઓનલાઈન એજ્યુકેશન ખુબ જ યુઝફુલ સાબિત થય છે. સુડન્ટ વિડીયો કોલ લેચર દ્વારા સ્ટડી ચાલુ રાખી શકે છે સ્માર્ટ ક્લાસ રૂમ પ્રોજેક્ટનિંગ એક્સપર્ટ અને વધુ ુુડન્ટ એ મોબાઈલ ન યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તેનો ઘણો બ ઉપયોગ કરે તેને નુકાન પહોંચે છે ટેકનોલોજી માત્ર થ હોય તો ખુબ જ અસરડે છે. તેવી જ રીતે હેલ્થ સેક્ટરમાં પણ ટેકનોલોજી ખબયોગી મોડન મશીનો દ્વારા ખુબ જ પહેલા જે ઓપરેશન થતા તે હશ મશીન દ્વારા થાય છે. અહી તમે કીધું એ પ્રમાણે બ ક્ષેત્ર પણ ટેકનોલોજી ખુબ જ ઉપયોગી છેલા માર્ટ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વા બને વ વાઈડચીકે છે. મા ઘ બેઠા ઓનલાોપિંગ પણ કરીકે છે રીટેજી. ટેનોલોજી ન ગ્ય પ્રમાણ ઉપયોગ કરવામાં ના આવે તો તેને બધા નાન થ છે શાર બની્યા છે મીડિયા પર વધ સમે. ઘટે છે અને હેથ પર ઘણા પ્રોબ્લેમ આવે છે આ રીતે ટેકનોલોજી ઘણી નુકસાનદાયક પણ છે.
ચાલ આપડે આગળ પણ એ જ રીતના વાત કરશું.
હા.